હલો હલો કેમ છો તમે. હું હું પણ મસ્ત મજામાં છું.
અ આજે હું એમ વિચાર તી હતી કે અ કેહેવાય ને કે જે રેલગાડી હોય છે. આ આપણા જીવનમાં કેટલો મુખ્ય અ ભૂમિકા ભજવે છે. એટલે મને ઘણીક વાર એવું લાગે છે. કે અ રેલગાડી માત્ર એક વાહન નથી પરંતુ લાખો લોકોના સપનાઓનો કેવાય ને કે લાગણીઓનો અને સફરનો એક સાથે જોડતી જીવન રેખા છે. અને મોટા મોટા જેમ શહેરો છે ત્યાં ઘણીક જગ્યાએ એટલે કે કહેવાય ને કે મેટ્રો સિટી મેટ્રો શહેરો કે લોકલ જે અ રેલગાડીઓ છે જે લોકોને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈને જાય છે એટલે કેવાય ને કે જયારે દરેક સ્ટેશન આવે અને એ આપણને શીખવે છે કે જીવનમાં દરેક પાળવાનું પોતાનું કેવાય ને કે અ પોતાનું મતલબ મહત્વ હોય છે. કેટલાક લોકો આપણા જીવનમાં થોડા સમય માટે આવે છે તો કેટલાક આખ આખી અ સફરમાં સાથે રહે છે. અને એક સુંદર કહેવત છે કે સફર જે એટલી સુંદર હોય એટલી જ સુંદર બને તેની યાદો. તો ચાલો આજે આપડે છે ને એમ જીવનની આ સફરમાં પણ રેલગાડી પાસેથી. એક પાઠ એટલે કે પાઠ શીખીએ કે આગળ વધતા રહો સમયનું મૂલ્ય સમજો અને કહેવાય ને કે દરેક મુસાફરીને આનંદથી જીવો. તો તમને શું લાગે એટલે તમારો કોઈ એવો યાત્રા પ્રવાસ રેલગાડીના જો તમને તમારા મનને બવ વધારે એમ કેવાય ને કે તમારા મનથી વધારે ક પાસ હોય. મનને વધારે સારું બનાવે હસમુખ બનાવે તો એવું કોઈ તમારું સફર.
હા હા જરૂર ને. જુઓ તમે રેલગાડીની વાત કરીને તો આમ તો જુઓ આપણેે જે આધુનિક રેલગાડી કહીએ છીએ જે આપણે એક જગ્યાએથી બીજા જગ્યાએ જવા માટે વાપરીએ છીએ જેનો વપરાશ કરીએ છીએ જે આપણે કહીએ ને કે અ મુસાફરી કરવા માટે વાપરીએ છીએ એ રેલગાડી આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ નહી એક આપડે કહીએ ને કે આપ આપણી લાગણીના સરોવરને એક જગ્યાએથી બીજે જગ્યાએ દોરે છે. આપણે ઘણી વખત જોયું છે કે આપણા બધા સગા સંબંધીઓ. બધા અલગ અલગ પ્રાંતમાં ક્યારેક ક્યારેક અલગ અલગ દેશમાં પણ રહે છે. તો આપણે દેશ પરદેશની યાત્રાઓ ભલે આપણે રેલ દ્વારા ન કરી શકીએ. પણ આપણે પોતાના દેશમાં જે એક જગ્યાએથી બીજી જગ્યાએ એક ક સ્ટે સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જઈ અને એકબીજાને મળીએ છીએ વાર તહેવાર મનાવીએે છીએ. એકબીજાના લાગણીઓના જે સંબંધો હોય છે એને વધારે કાર્યરત કરીએ છીએ. આપણે એમ પણ છે કે એમ કહી શક શકાય કે જયારે આપણે એક એમ કહીએ ને કે અ આપણા દૂરના રહેતા જે લોકો છે એમને મળવા માટે આપડે કેટલા આતુર હોઈએ છીએ. હવે ને આ આધુનિક દુનિયામાં ભલે ને કેટલા પણ આમ સ્માર્ટ ફોનને બધા આવી ગયા કે આપણે એમને ફોન દ્વારા મળી શકીએ છીએ. પણ કોઈના ઘરે જવાનો જે આનંદ હતો જે આપણે બહ પહેલા માણ્યું છે કે પેલા આપણા એવું તો હતું નહી કે મોબાઈલ ફોન હતા ને આપણે જોઈને વાતો કરી શકીએ એકબીજાને. ત્યારે આપણે લાગણીઓ એ અનુભવી છે કે જ્યારે આપણે કહીએ કે મામા માસીના ઘરે જવું કે ફઈ કાકાના ઘરે જવું ટ્રેનમાં મુસાફરી કરવી. ઈ ટ્રેન માં આવતી જતી નાની મોટી વસ્તુઓ લેવી. અને આપણે કહીએ ને કે ક્યારેક મિત્રો સાથે જ મુસાફરી કરવી ક્યારેક પરિવાર સાથે મુસાફરી કરવી અને એનો આનંદ લેવો એ બધું તો છે જ અને ક્યારેક છે ને તમે મને કીધું ને હમણાં કે કેવા અનુભવ થયા તો હું રેલગાડીનું દ્રશિયાન દ્રષ્ટાંત લઈને છે ને જીવનને અગર હું એક સંદર્ભ લઉં એનો તો આપણું જીવન છે ને પણ એક રેલગાડીના ચક્કર જેવું જ છે. એક જગ્યા જેમ બાળપણનું પહેલું સ્ટેશન હોય પછી ધીરે ધીરે મોટા થતા જઈએ યુવાનીનું બીજું સ્ટેશન આવે. આપણે એક એક એજ આવી જાય ને આમ આમ તો યુવાનીનો જે અ છે ને ટ્રેક એ થોડો આપણે કહીએ ને કે જેમ ક્યારેક ક્યારેક ગાડી કેમ આગળ પાછળ ચાલી જાય ને પાટા પરથી ખસી જાય. તેમ રેલગાડીનું જીવન પણ એવું જ છે. અને એ રેલગાડીના જીવનને લઈને આપણી યુવાનીનું સ્ટેશન પણ એવું જ છે. ક્યારેક કોઈ લથડી પડે છે તો ક્યારેક કોઈને સાચો રસ્તો મળે છે. તો એ એ સ્ટેશન પર આવવું થોડું મુશ્કેલી ભર્યું છે. પછી જયારે આપણે હજી થોડા મોટા થઈ જઈએ છીએ એક એજ આવે છે જયારે પચાસ સાઠ ની ઉંમર હોય છે. બસ આપણે રિટાયરમેન્ટના રસ્તા પર હોઈએ છીએ. અને જીવનની બધી જ વસ્તુઓ આપણે માણી અને પછી એને આગળ લઈ ગયા હોઈએ છીએ અને એની પછી જયારે જે બુઢાપો આવે છે ને ત્યારનો એ જો સ્ટેશન છે ને એ બસ આપણે એમ કહી શકીએ કે એ એવું સ્ટેશન છે જે આપણને બધી જ આપણે કહીએ કે આપણી જીવનની બધી જ વસ્તુઓને પૂર્ણ કરવા વાળું જેમ આપણે એક ડેસ્ટિનેશન પર પહોંચીએ આપણા ટ્રેનમાં તેવી જ રીતે અહીયાંયા પણ એવું જ છે. તો મને લાગે છે કે રેલગાડી જે આપણી અ શરૂઆતમાં આપણને એક જગ્યાથી બીજે જગ્યાએ લઈ જાય છે. તેમાં જીવનની રેલગાડી પણ આપણને આખા જીવનના સારા નરસા બધા જ એવા અનુભવો કરાવે છે જે આપણને આપણનું જ પોતાનું જીવન તો એકદમ અ આપણે કહીએ ને પ્રોપરલી જીવવામાં મદદ કરે જ છે પણ આપણા ઉદાહરણ થી આપણા પરિવારના આપણા આસપાસના લોકોને પણ ખૂબ જ આમ એક પ્રેરણા મળે છે તો તમે તમને એવું લાગે છે કે આપણી આ રેલગાડી જે છે આધુનિક જે દુનિયાની એ આપણા આ સામાજિક જીવનને પણ એક એક કહીએ ને કે ઈશારો આપે છે કે એક ઉદાહરણ તરીકે આપણે તમે એને લ્યો છો.
ખરેખર મને પણ એવું લાગે છે કે રેલગાડી માત્ર ને માત્ર કેવાય કે વાહન નથી જેમ કે મેં પેલા પણ કીધું કેમ કે રેલગાડી લોકોનો જીવનનો એક મોટો આપણે એમ કહી શકાય. કે એ બહુ મોટી અ એટલે મોટો રોલ ભજવે છે. એનું કારણ એ છે કે કેટલાક લોકો ગમે ગમે તે સંદર્ભના હોય આપણેે એમ કહી શકાય કે ગમે તે કોઈક માણસ પૈસા વાળો વધારે હોય. કોઈ ઓછા, ઓછા પૈસા વાળો હોય, કોઈ મધ્યમ વર્ગીય હોય. તો બધા લોકો આજે રેલગાડી છે, એનો સફરનો આનંદ માણી શકે છે. અને બીજું પણ એક એક વાત હું કહેવા માંગુ છું અહિયા, કે આપણે છે ને ગુજરાતી ભાષામાં એક એક કહેવત છે કે સમય અને ટ્રેન કોઈની રાહ જોતા નથી. એટલે આ કહેવત પણ આપણને ઘણીક વાર એવું શીખવે છે. કે સમયનું સન્માન કરવું જોઈએ. જે તક આજે છે, તે કદાચ આવતી કાલે- પણ ન હોય, તેથી દરેક ક્ષણને અર્થપૂર્ણ બનાવી જોઈએ. અને કવાયને કે જ્યાં રેલગાડીના બે પાટા પણ એક સુંદર સંદેશ આપે છે. બંને પાટા ક્યારેય એકબીજા સાથે મળતા નથી, છતાં આખી મુસાફિરી સાથ કરે છે. એ જ રીતે વિશ્વાસ અને સમજણ, એટલે કે વિશ્વાસ અને સમજણ પણ સંબંધોના બે પાટા છે. જો બંને મજબૂત હોય ને, તો જીવનની ગાડી સરળતા થી આગળ વધે છે. અને આપણે જયારે રેલગાડીમાં બેસીએ તો કેવાય ને કેવો સરસ મજાનો બારીમાંથી આપણને મસ્ત મસ્ત આપણેે એમ કહી શકાય. સારા સારા દ્રશ્યો દેખાય અને દ્રશ્યો પણ સતત બદલાતા રહે છે. એટલે ક્યારેક હરિયાળી આવે ક્યારેક પહાડો આવે, ક્યારેક વરસાદ આવે, ક્યારેક સુખી ધરતી તો જીવનમાં પણ સુખ અને દુઃખ સફળતા અને નિષ્ફળતા આવતી રહે છે. પરંતુ જેમ ટ્રેન ક્યાંય અટકતી નથી, તેમ આપણે પણ મુશ્કે કેલીઓ વચ્ચે આગળ વધતા રહેવું જોઈએ. અને તમે જેમ એમ વિચાર કરો ક્યારે ક્યારેક કે, કે ટ્રેનો ઇંજન આખી ટ્રેનને આગળ ખેંચે છે તો આપણા જીવનમાં એ ઇજન શું છે? તો કે આપણા સપનાઓ, આપણા આપણે કેવાય ને કે આપણું જે આત્મ વિશ્વાસ છે. આપણી મહેનત અને પરિવાર નો સાથ જોવા મજબૂત હોય ને તો જીવનની કોઈ પણ મુસાફરી મુશ્કે કે લાગતી નથી. બસ આજના ઝડપ, ઝડપી યુગમાં કેવાય ને કે- આપણા ગંતવ્ય સુધી પહોંચવાની ઉતાવળમાં સફળ પણ આનંદ માનવાનું ભૂલી ગયા છીએ. જયારે ટ્રેનમાં બેસીને લોકો સાથે વાત થાય. ચા પીતા પીતા કે નાસ્તો કરતા કરતા. તો કહેવાયને ઘણીક વાર અજાણ્યા લોકો પણ પોતાના બની જાય અને એક ક્ષણો આજે પણ દુર્લભ બની ગઈ છે તો બસ હું એટલું જ કેવા માંગુ છું કે અ જીવનનો સાચો આનંદ માત્ર મંજિલમાં નથી, પરંતુ દરેક સફરમાં હોય. એટલે કેવાની દરેક અનુભવમાં અને દરેક સંબંધોમાં છુપાયેલો હોય છે. તો બસ હું એટલું જ કહીશ કે જીવન પણ એક રેલગાડી છે. સમય તેનો એન્જિન છે. કર્મ તેના પા ટા છે અને સંબંધો તેની મુસાફરીને સુંદર બનાવતા અ કેવાયને કે સહ મુસાફરો છે. તો બસ આપણે પણ એક કેહેવાય કે જીવનમાં એમ- એટલે કે સફરને હાસ્યમય પ્રેમ અને ધીરજ સાથે અને કૃતજ્ઞતા સાથે જીવીએ. કારણ કે અંતે જે મંજિલ કરતા પણ વધુ કિંમતી બને છે એ આપણની સફરની યાદો છે, તો બસ મને એવું જ લાગે છે. કે આપણું જીવન પણ કેહેવાયને કે રેલગાડી જેવું જ છે. ક્યારેક સારા રસ્તા આવે ક્યારેક થોડા એમ સુખી ધતી આવે ક્યારેક આસમાન બહ એકદમ કેહેવાય ને કે સાફ દેખાય. તો ક્યારે ટનલ આવે તો ન દેખાય ક્યારે અંધારું આવે તો આવી બધી પરિસ્થિતિઓમાં જેવી રી રેલગાડી જીવનમાં આગળ વધે છે અને બધા મુસાફિરોને એમની જગ્યાએ પહોચવાળાનું કામ કરે છે એમજ આ જીવન પણ એક સફર છે. તો બસ આપણેે પણ સાથે મલીને સારી રીતે જીવીએ. તો આપણું જીવન પણ સફલ બને. તમને શું લાગે?
હા બિલકુલ આપણે જીવનની પાટાની રેલગાડી જેમ તમે ઉદાહરણ આપ્યું તેમ એ સાચી જ વાત છે. કે જીવન અને રેલગાડી એ બંનેને સરખામણી કરવામાં આવે ને તો ઘણી વસ્તુઓ આપણને એક- સરખી લાગે છે જીવન ના બ- થી જીવનમાં આવેલા બધા જ સારા નરસા જેટલા બી પ્રસંગો આવે છે- એ બધા રેલગાડીના સ્ટેશનો જેવા જ છે. ક્યાંક આપણે તમે જોયું હશે જેમ કે મુસીબતમાં- આપણે ક્યારેક ફસાઈ જઈએ તો જેમ ટ્રેનમાં આપણે ટ્રેન છૂટી જાયને કેવી રીતે- મુસીબત થઈ જાય એ-વું થઈ જાય છે. તો બધા જ આમ જીવનના ટ્રેનમાંજ મુસાફરી કરતાં કરતાં આપણે જેવા સારા નરસા- અ પ્રસંગો જાણીએ છીએ અને નર નવા નવા અનુભવો કરીએ છીએ. જેમ તમે કહ્યું કે આપણને ન- નવી નવી પ્રાંતના નવા લોકો નવી એવા લોકો જે આપણા પરિવારના નથી પણ મુસાફરીમાં આપણને ક્યારેક મદદરૂપ થાય છે. તો ક્યારેક આપણે એમની સાથે બાજી પણ પડીયએ છીએ તો આવા બધા જે એકદમ એક્સપિરિયન્સો છે ને એ બ બધા આપણા જીવનમાં એક એવી છાપ છોડે છે. કે તમે તમને યાદ હશે જુઓ તમે જ્યારે પણ મુસાફરી કરી હશે તો એ બધા જ વ બધી જ વખતે જય્યારે જય્યારે તમને જે અનુભવો થયા હશે ને તમને ખબર છે અમે જય્યારે છે ને એક વખ વખત મારા બાળકો બહુ નાના હતા તો અમે એને લઈને ગયા હતા ટ્રેનમાં અને મારું બાળક રેતુ જ નહોતું એને આમ ટ્રેનમાં આપડણે કહીએ ને કે આમ બંધ બંધ લાગતું હતું તો ત્યાં જેટલા લોકો હતા ને એ બધા એને રમાડવા માટે એકદમ આમ આતુર થઈ ગયા હતા કે અમે રમાડીએે લાવો તમારું બાળક રડે નહીં તો એક આમ કહીએ ને કે આપણને એ રેલગાડીનો એક ડબ્બો નહીં પણ આપણા પરિવારનો એક સાથ અને આપણે એમ લાગે કે જાણે કોઈ પ્રસંગમાં આપણે આસપાસના લોકો બધા ભેગા થયા છીએ આપણા પરિવારજન્ય હોય કે જેમ આપણા પાડોશી હોય આપણી મુસીબતમાં કેવી રીતે પાડોશી આવી જાય છે. તેમ એ રેલગાડીમાં સાથે મુસાફરી કરતા લોકો સાથે એટલું મજા આવી અમને તે દિવસે કે એ મારા જે પાંચ સાત કલાકનો રસ્તો હતો એટલો આરામથી વીતી ગયો પેલાનો અડધો કલાક મારું બાળક રડ્યા કરતું હતું તે અચાનક ચૂપ થઈને બધાની સાથે એટલું રડવા રમવા લાગ્યું કે મને એમ થયું કે જાણે હું કોઈ ઘરમાં જ આવી છું કોઈ સગા વાલા કોઈ મિત્રો કોઈ પરિવારજન્યો જે મારા બાળકને રમાડે છે એવું મને લાગવા લાગ્યું. તો આ બધી મુસાફરી કરતી અલગ અલગ વસ્તુઓ અને જે આપડે કહીએ ને કે